હેલો કેમ છો
હ હું મજામાં છું જય શ્રી કૃષ્ણ તમે કેમ છો
જય શ્રી કૃષ્ણ હું પણ બી મજામાં છું તમે કેમ છો?
બસ આજે શું બનાયું તમે રસોઈમાં, જમવાનું
આજ હું તો બસ દાલ ઢોકલી બનવા, બનવાઈ હતીથી
હા, ગુજરાતી દાલ ઢોકલી આહ હા મને તો બહુ ભાવે છે અને તમને ખબર જ છે કે ગુજરાતીઓ એટલે ખાવાનું કેટલું એમને કેટલી પસંદગી છે, ખાવામાં કેટલી વેરાયટીઓ ગુજરાતી એટલે ખાવાનું તો બહુ જ મતલબ એમનું નામ જ એવું છે કે ગુજરાતી તો બહુ જ જમે છે એમ ખાવાના બહુ શોકીનદાર
ગુજરાતી તો ખાવાના બહુ જ શોખીન છે
હવે જોઓ ને અમારા ત્યાં તો અમે પણ ને ઉદેપુર થી હમણાં અહિયાં ગુજરાતમાં ફરવા આવ્યા છીએ. અને મારું શું છે પિયર અહીંયા જછે, માયકો એટલે અહિયાં પિયરે આલી છું. હણા રજાઓમાં બાળકોની જ્યાં વેકેશન ચાલે છે, તો તો અમારા ત્યાંનું ખાનપાન છે ને એ તો બિલકુલ અલગ છે, તમને ભાન જ હશે અને અહીંયાનું ખાનપાન બિલકુલ અલગ જ છે.
સાચી વાત કહો છો તમે ખા ગુજરાતીનું ખાનપાન તો બહુ સારું છે.
હા એટલે એક દિવસે તો અમે જો બહુ જ સમય પછી અ અમે અહિયાંયા ભાખરી અને દૂધ જમ્યા હતા રાત્રે અહીયાંયાનું ભોજન જે એવું હોય છે, દાળ ભાત શાક રોટલી બધું જ હોય એમાં હમણાં પણ આજે પણ જો જોઈએ તો કાલે પણ જોઈએ તો રસ પુડીનો પુડી અને રસ બનાવું હતું અને આજે પણ દાલ ભાત શાક રોટલી પાલક પનીર નું શાક અને મારો ભત્રીજો આવેલો છે. તો એને દાળ ભાત અને રસ તો આ જોઈએ તો બે ત્રણ દિવસ હવે લગાતા કેરીનો રસ તો રોજ જ બને છે, હમણાં ઉનાળામાં તો
સાચી વાત કહો છો તમે ગુજરાતીને બહુ ખાવાનું પસંદ કરીએ છેએ
બિલકુલ તમારા ત્યાં પણ જો દાલ બાટીને એવું બધું બનાવે છે, ને તે તમને અ એ ગુજરાતી વાનગીઓ વધારે ગમે છે, કે દાલ બાટી અને એવું બધું વધારે ગમે છે.
હમારે મને
હા ના એટલે મારા કેવા એવું છે, કે
હા સાચી વાત કહો કે હમારે યહાં એં મતલબ
તમારે ત્યાં શું એટલે તમને દાલબાટી વધારે ભાવે છે, કે ગુજરાતી ભોજન મારે કેવાનો મતલબ એમ છે, તમને એટલે
ગુજરાતી ગુજરાતી ભોજન બી સારું લાગે છે. દાલ બાટી બડિયા મબ સારી લાગે છે.
સારી લાગે છે. હા એવું જ કહું છું. કારણ કે, અ જેમ કે તમે કહો છો ને દાલ ઢોકલી બનાવી તો દાલ ઢોકલી પણ ત્યાં, રાજસ્થાનની અલગ હોય છે. અને અહીંયા ગુજરાતીઓની દાલ ઢોકલી અલગ હોય છે, અહં ખાટી મીઠી દાળ એવી બનાવે છે. અને પછી
હ સાચી વાત કહું મીઠી મીઠ મીઠો વધારે ખાવે છે.
હા હા બિલકુલ અને આપણેે ત્યા તો થોડી મીઠી હોય શાકમાં પણ ક્યારેક કોઈક એવું શાક હોય એમાં થોડું મીઠું વધારે નાખે મીઠું એટલે અ ગોળ ગોળ નાખીને હા
અચ્છા હા ગોલ વગેરા જદા મીઠું તો. હ નમકનીથી કેવી
હા મીઠું ને નમકને મીઠું છે. પણ મારા કહેવાનો મતલબ એટલે જ કહ્યું. કીધું મેં કે ગોળ ગોળ થી છે, કે એટલે દાળ ઢોકલી એવું બનાવે ને એટલે એમાં ગોળ નાખે વધારે આમ હા મીઠું એટલે તો નમક. તો નવા
હા સાચી વાત કે મ મારે બી નાની સા નાની શા ઓર મામીસા ગુજરાતનાઇ છે. તો થોડી બહુત ખબર છે કે ક કઇ મત કોન સી કોન સી વાત
કેવી, હા બિલકુલ સચ હા બિલકુલ સાચું કહુ છું, વાંધોની વાંધોની. તમે ટ્રાય કરતા રહો તમને જો ગુજરાતી વાનગીઓ પણ આવડી જશે. ગુજરાતી ગુજરાતી પણ આવડી જશે. હા
ખાવડોગે તો આઇ જાયગે
હા હું જરૂરથી તમારી આ વક આ આમાં હું તમારી ટીચર જરૂર
સાચી વાત કહો છો. તોમે હ
બીજું આ બાળકો શું કરે છે? સુઈ ગયા?
બાળકો કશું નહી કરે છે. બસ એ નાના નાની રે ત્યારે ગયા છે.
હા હા, નાના નાની ના હમણાં તો વેકેશન એટલે બસ મામાનું ઘર. છોકરાઓ માટે પણ મામાનું ઘર અને જો આપણા માટે પણ આમ પિયરમાં રહીને આવીએ દસ પંદર દિવસ તો કેટલું આમ શાંત તી નું એ થોડો બદલાવ થાય એટલે સારું પણ લાગે એમ
હા સાચી વાત છે. થોડોસો સસુરાલ મે રેવેેને
પણ અહીયાં હમણાં ગુજરાતમાં બહુ તાપ છે. એટલું તાપ હજુ તો બહુ ઉમસ થાય છે. અને બહુ ગરમી લાગે છે. સવારના અમે પણ વ ક્યાંક ગયા તા તો હવે પાછા આયા. એટલે આજ તો એવું લાગે છે બે બે વખત તો અમે સ્નાન કરી લીધું. તો પણ એટલી ગરમી લાગે છે આજે તો.
હા આજે મને બી ગરમી બહુ લાગી છે. તો મેં અભી મતલબ સામ કોઈ મેને બી સ્નાન કર્યું.
તમે બી સાંજે જ સ્નાન કર્યો હ એ તો છે જ અમે પણ હમણાં બે. બે વખત સ્નાન કરી લીધો તો એ એટલી ગરમી લાગે છે ને. બહુ જ
સાચી વાત કશ ઓર કો
બીજું કઈ નહી આ બાળકો જો એટલી મસ્તી કરે છ ને એક જેની જેમ જીમ્મી સાથે બસ દોડા દોડ અહીથી ઉપર લઈ જાય ઉપર થી પાછા નીચે લાવે, એને દોડાવે ને પોતે દોડે છે. લા દોડા દોડ કરે છે મેં કીધું બે ત્રણ દિવસ બે ત્રણ દિવ દિવસ હજી તમારે જેટલું રમવું હોય એટલું રમી લો. પછી હવે પાછા તમારે વેકેશન એટલે ખોલવાના છે હવે સ્કૂલો, એટલે પાછા વળો પોતાના ઘરે.
સાચી વાત કહો છો. ગુજરાત મે તો સ્સ્કૂલા મતલબ વેકેશન ખતમ હોય હા ખોલી ગઈ છેને
હા અહંયા વેકેશન પતી ગયું છે. અહિયાયા તો નિશાળો ક્યા્ર ની ચાલી શાળાઓ ચાલુ થઈ ગઈ છે. આપડે ત્યાં થોડી રજા પણ મોળી પડી હતી. અ અને હવે ખુલવાની પણ થોડી મોડી જ છે, અને બાકી. કે અહિયાં તો ત્યારની. જઓ પડી અને પાછી શાળાઓ ચાલુ પણ થઈ ગઈ છે.
વાત કહો છો તમે કામ સબ પતિ .
હા બધું કામ પતી ગયું આજે જમી લીધું અમે બધાએ ભત્રીજો ક્યાંક બહાર ગયેલો છે, તો એ આવ્યો નથી હજી એની રાહ જોતા હતા થોડી વખત પછી અમે તો જમી લીધું એને કીધું મારે તો થોડું મોડું થવાનું છે, તો તમે. તો જમી લો.
સાચી વાત. ગુજરાત ગુજરાત મે તો બહાર ન. જીવવાનું.
હા ખાનપાન બહુ જ કલે. પરમ દિવસે અમે ગયા હતા ને ડાભોળ હનુમાનજી. એટલે બહાર જ જમ્યા હતા. બાર જ જમય તું થોડો ઘણો નાસ્તો કરી લીધો અને થોડો ઘણો પેકિંગ કરીને ઘરે જ લઈ આવ્યા. ત્યાં પણ હતી ભોજન વ્યવસ્થા પણ અમે લોકો ત્યાં નતા જમ્યા. એટલે મંદિરની અ તરફથી હોય છે, ને. ઓજન હા બ સરસ હતું ત્યાં પણ પણ અમે ત બહુ ભીડ પડતી હતી. ત શનિવાર હતો હતો અને દાભોડા હનુમાનજી ગયેલા હતા અમે ત્યાં બહુ ભીડ પડતી હતી.
ગુજરાતીઓને તો ગુમવારો એ શોખીન છે.
બિલકુલ શનિવાર અને રવિવાર હોય ને એટલે કોઈ પોતાના મને તો એવું લાગે છે, ઘરના બધા ચૂલા શાંત એ દિવસે એ લોકો પર હોય છે, બધા ગેસ. ઇન્ડક્શન બધું જ
સાચી વાત કહ છો મારવાડી તો તમે એમને દેખો ને કે કઈ ગુમ ગુમવારો વગેરે નથી જાવ
બિલકુલ હા એ તો છે, ત્યાં એટલું ક્રેઝ નથી આપડે ત્યાં તો આ અહિયાં તો બધા શનિ રવિ.
કમાવાનું કમાવાનું રાખે છે, બસ.
એ પણ સારી ટેવ છે, જો કમાું તો જોઈએ કમાવું જીવન માટે બહ જ જરૂરી છે, રોજ. રોજગાર હોય રોજી રોટી સારી. ચાલે તો જ આપડે ક્યાંક ફરવાનું ને એવું હોય પણ આવું છે, ને કે ગુજરાત અહિયાં ગુજરાતમાં શું છે. એરિયા વધારે આવેલો છે, ને તો બધા પાસે પૂરતો કામ પણ છે એટલે પૂરતું કામ હોય તો ખર્ચો પણ કરી શકી છે ને આપડે ત્યાં તો વીસ પચીસ હજાર સેલેરી થી વધારે સેલેરી યા તો સાઈઠ સાઈઠ એંશી હજાર થી તો સેલેરી શરૂઆત થાય છે.
સાચી વાત ખૂબ
તો પછી ખર્ચો
મતલબ લોકો તો બહના બહારના દેશમાં ભી બહુ જ આવેે છેને
હા બાર હા વધારે પડતા અહીં પટેલ હોય ને એ લોકો બધા અ કેનેડા ને અમેરિકા કા લંડન એ બધી જગ્યા કારણ કે એ લોકો આઈટી સેક્ટરમાં પોતાનું કરિયર બનાવે ને તો એના વિશે વધારે પડ બહાર જ જાય છે. તો ચાલો આપડે ફરી વાત કરીશું. ફરી મળીશું. હ તમે તમારો ખ્યાલ રાખજો.
શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.